હાય સના કેમ છે? આજે ઘણી મસ્ત લાગી રહી છે.
હાઈ રિયા હું મજામાં છું તું કેમ છે?
હું પણ એકદમ સારી, આજે શાળામાંથી આવી પછી સીધી તારી પાસે આવી ગઈ.
બહુ સારું કર્યું, ચાલ આજે કઈક રસ પર ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ.
હા કરવી તો છે, આજનો વિષય રાખીએ ગામ અને શહેરની તુલના.
વાહ બહુ જ સરસ વિષય છે, મને તો ગામ વિશે વાત કરી બહુ જ ગમે છે.
અને મને શહેર છે, ચાલ તો શરૂઆત કરીએ.
ના ના, પેલા તું કઈ તને શહેરમાં કેવું લાગે છે?
શહેરમાં દરેક સુવિધા હોય છે, મોટી સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, મોલ સિનેમા બધું જ નજીજીક મળે છે.
હા એ વાત સાચી છે, પણ ગામમાં જે શાંતિ મળે છે ને, એ ક્યાંય શહેરમાં મળતી નથી.
એ પણ સાચું છે, શહેરમાં તો સતત ટ્રાફિક અને અવાજ રહે, ગામમાં સવારનો માહોલ કેટલો સુંદર હોય.
હા, વહેલી સવારે પક્ષીઓનો કલરવ, ઠંડી હવા અને હરિયાળી જોતા જ મન ખુશ થઈ જાય છે, રાજી રાજી થઈ જાય છે.
ગામમાં લોકો પણ એકબીજાને ઓળખતા હોય છે ને.
બિલકુલ, ગામમાં સૌ એક પરિવાર જેવી લાગણી રાખે છે, કોઈ મુશ્કેલી આવે તો બધા મદદ માટે ઊભા રહે છે.
શહેરમાં લોકો લોકો બહુ વ્યસ્ત હોય છે, પાડોશી નું નામ પણ ઘણા લોકોને ખબર ન હોય.
ગામમાં તહેવારોની મજા પણ અલગ જ હોય છે, આખું ગામ ભેગું થઈને ઉજવણી કરે છે.
હા, શહેરમાં તો લોકો પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે, તહેવાર પણ ઘણી વાર ફક્ત સોશિયલ મીડિયા સુધી સ્મિત રહે છે.
હમ બરાબર છે વ્યસ્ત રહે છે, શહેરમાં તો લોકો, ગામમાં તહેવારની મજા પણ અલગ હોય છે આખું ગામ ભેગું થઈને મળે છે ગામમાં, ખાવાનું પણ કુદરતી અને તાજું મળે છે, દૂધ, શાકભાજી, ફળ બધું તાજું ફ્રેશ.
શહેરમાં તો ઘણી વસ્તુઓ પેકેટમાં મળે છે, અને પ્રદૂષણ પણ વધારે હોય છે.
ગામની હવા કેટલી શુદ્ધ હોય છે, ત્યાં શ્વાસ લેવામાં પણ તાજગી લાગે છે.
પણ શિક્ષણ માટે શહેર વધુ સારું કેહેવાય ને.
હા સારી કોલેજો અને કોચિંગ ક્લાસીસ શહેરમાં વધારે મળે છે, એટલે ઘણા ગામના વિદ્યાર્થીઓ શહેરમાં અભ્યાસ કરવા આવે છે.
જો નોકરી ટકો પણ શહેરમાં વધારે હોય છે.
એ વાત સાચી છે તારી ગામમાં ખેતી મુખ્ય વ્યવસાય હોય છે. જ્યારે શહેરમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ મળે છે, રોજગારી મળે છે.
પણ આજકાલ ગામોમાં પણ ઘણો વિકાસ થયો છે રોડ સ્કૂલ અને ઇન્ટરનેટની સુવિધા વધી રહી છે.
હા, હવે તો ઘણા ગામોમાં સ્માર્ટ ક્લાસ અને ઓનલાઈન શિક્ષણ પણય થયું છે.
તું ક્યારેક લાંબા સમય માટે ગામમાં રહી છે?
હા ગયા વેકેશનમાં હું મારી નાની ના ગામે ગઈ હતી બહુ મજા આવી. ધરમપુર
શું ખાસ ગમ્યું ત્યાં?
ખેતરોમાં ફરવું, કુવામાંથી પાણી કાઢવું, સાંજે આંગણે બેસીને વાતો કરવી બહુ શાંતિ લાગી. પણ થોડી કસુવિધાઓ પણ હતી, જેમાં પાણી થોડું વધારેની ડેમનું સ્તર થોડું નીચે ચાલુ ગયેલું તો પાણીને થોડું સાચવી સાચવીને ભરવું પડ વાપરવું પડતું હતું.
વાહ સાંભળી ને જ સારું લાગી રહ્યું છે.
અને રાત્રે આકાશમાં કેટલા બધા તારાઓ દેખાતા હતા. શહેરમાં તો લાાઈટના કારણે ઓછા દેખાય.
હા સાચું. શહેરમાં રાત પણ પૂરી રીતે શાંત નથી હોતી.
ગામના લોકોનો જીવન સંદેશ પણ સાદો અને સરળ સિમ્પલ હોય છે, લાઈફ સ્ટાઈલ લોકોની.
શહેરના જીવન ઝડપી હોય છે, બધાને સમયની ડોડ હોય છે.
ક્યારેક તો લાગે છે કે શહેરના લોકો પાસે પૈસા તો હોય છે, પણ શાંતિ ઓછી હોય છે.
અને ગામના લોકો લોકો પાસે સુખ અને સંતોષ વધારે હોય છે.
હમ એ તો મેં જોયું મારે નાની ના ઘરે તને શું લાગે છે. બાળકો માટે ગામ સારું કે શહેર?
મારા મત મુજબ બંનેની પોતાની ખાસિયત છે ગામમાં બાળકો કુદરત સાથે જોડાય છે અને શહેરમાં નવી ટેકનોલોજી શીખે છે.
અરે વાહ તારી આ વાત તો મને બહુ સરસ લાગે છે હા ગામના બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે, જયારે શહેરોમાં એવા હવે મોટી મોટી ઈમારતો બંધાઈ ગઈ છે શહેરમાં તો ઘણા બાળકો મોબાઈલ વ્યસ્ત રહે છે.
ગામમાં પ્રદૂષણ ઓછું હોવાથી સ્વસ્થ પણ સારું રહે છે.
હમ પણ હોસ્પિટલની સુવિધા ઓછી હોવાને કારણે ક્યારે મુશ્કેલી પડે છે.
શહેરમાં ઈમરજન્સી સેવાઓ તરત મળી જાય છે.
એટલે ગામ અને શહેર બંનેની સારી અને નબળી બાજુ હોય છે, જેમ એક સિક્કાના બે પાસાઓ હવે તો ગામોમાં પણ સુખ સુવિધા મળી રહે છે, પ્રાથમિક જરૂરિયાતો પણ મળી રહે છે. છે
અને શહેરના લોકો ગામ જેવી સાદગી અને કુદરત સાથેનો સંબંધ શીખે તો જીવન વધુ સુંદર બને.
બહુ સરસ વાત કહી તું એ થેન્ક યુ. તારી સાથે વાત કરીને હંમેશા કંઈક નવો જ શીખવા મળે છે.
સના તને શું લાગે છે કે ગામના લોકો વધારે ખુશ હોય છે કે શહેરના?
હા હવે જયારે ગામ જઈ ને ત્યારે આ બધું ખાસ ધ્યાન રાખવું પડશે કે બધા બધા વ્યસ્ત હોય છે, અને હું શહેર વિશે વધુ સમજવાનો પ્રયત્ન કરીશ.
મારા મત પ્રમાણે ગામના લોકો ઓછહમાં ખુશ રહેતા શીખી જાય છે, તેમને નાની નાની બાબતોમાં આનંદ મળે છે.
હા શહેરમાં તો લોકો પાસે ઘણી વસ્તુ હોવા છતાં તે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. ચરસા ચરસીનું ઘણું બધું પ્રમાણ હોય છે.
બિલકુલ શહેરમાં સ્પધતા બહુ છે, કોમ્પિટિશન બહુ છે દરેક વ્યક્તિ આગળ વધવાની દોડધામમાં હોય છે.
અને ગામમાં જીવન થોડું ધીમું અને શાંતિપૂર્વક હોય છે.
ગામમાં સાંજે લોકો એકબીજાના સાથે બેસીને વાતો કરે છે. ચોપાટીઓ મળે છે બાળકો બહાર રમે એ બહુ બહ એ બધું બહુ સરસ લાગે છે.
શહેરમાં તો તો ઘણા લોકો ફ્લેટમાં રહે છે અને એકબીજા સાથે ઓછું મળવાનું થાય છે.
હા ગામમાં સંબંધો વધારે ગ ગાઢ હોય છે.
ગામમાં વરસાદ પડે ત્યારે માટીની સુગંધ કેટલી સુંદર આવે છે ને.
અરે હા અને ખેતરો હરિયાળા થઈ જાય, હરિયાળા થઈ જાય થઈ જાય ત્યારે તો દ્રશ્ય જ અદુત, અદભુત લાગે છે.
શહેરમાં વરસાદ આવે એટલે ઘણીવાર ટ્રાફિક અને પાણી ભરવાની સમસ્યા થાય છે.
ગામમાં બાળકો વરસાદમાં ભીંજાઈને રમતા હોય છે. બહુ મજા આવે.
તું ક્યારે ખેતરમાં કામ કર્યું છે?
હા થોડું ઘણું નાની ના ગામે ગઈ ત્યારે વાવડી જોવી અને પશુઓને ચારો આપવા મને બહુ ગમતું.
વાહ મને તો એ અનુભવ અદભુત અનુભવ જ નથી મેં તો ચારિયો જોયેલો છે. તું એ જોયો છે? ચારયો ખેતરના વચમાં જે બનાવે મટકું માથે મૂકે એના પર મો બનાવે આખ હુ બનાવી ઝાડીઓ રખે. કે પક્ષીઓ તે આપણા ખેત તરો ના અંદર આવે ને એની મેં બહુ મજા કરી છે ચારિયું બનાવાની.
હા મેં જોધપુર ગયેલી હતી ત્યારે જોયેલું હતું પણ શહેરમાં જે મોટી મોટી ઈમારતો અને લાઈટસ હોય ને એ પણ જોવા જોવા જેવી હોય છે.
ખાસ કરીને રાત્રે શહેદ બહુ સુંદર લાગે છે.
ગામમાં રાત્રે શાંતિ હોય છે શહેરમાં રાત્ર પણ જીવન ચાલુંય રહે છે.
સાચું શહેરમાં ચોવીસ કલાક દુવા દુકાનો હોસ્પિટલો અને ટ્રાન્સપોર્ટ મળે છે.
ગામમાં ઘણી વાર લોકો વહેલા સુઈ જાય અને વહેલા ઉઠે છે.
એ કારણે તેમનું સ્વાસ્થ્ય હેલ્થ પણ સારું રહેતું હશે. મારી મમ્મી પણ મને એજ શીખ ખૂવે છે કે વેલા ઉઠી જવું.
હા અને તેઓ વધારે શારીરિક મહેનત કરે છે.
શહેરમાં તો ઘણા લોકો આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરે છે. પછી ગરદનમાં દુખે છે, પછી બધી તકલીફો થાય છે પેટમાં તકલીફ થાય છે કારણ કે હલન ચલન થતું વોક થતું નથી.
હા એટલે જ આજે યોગા અને વોકિંગ માટે લોકો સમય કાઢે છે.
ગામમાં તો કુદરતી રીતે જ એક્સરસાાઈઝ થઈ જાય છે.
તું ભવિષ્યમાં ક્યાં રહેવાનું પસંદ કરશે ગામમાં કે શહેરમાં?
કદાચ શહેરમાં કારણ કે કારકિર્દી માટે તકો વધારે છે પણ વેકેશન માટે ગામ જવું ગમે છે.
ચલ મને મમ્મી બોલાવે છે હવે મે હું જાઉં.
ઓકે સરસ વાત કરી હા થેન્ક યુ. ખરેખર બંને નું સંતુલન આપ નું જરૂરી છે ગામ અને શહેર બાય.